હલો
હલો
મને ત્યારે એક વાર બુ ગમે છે ત જ્યારે હ ઓફીસ મીટિંગ મેમ લ મેનેજર શમે બોલે છે ક્યારેક પતા અને એકદમ ધ્યાનથી સાંભળે છે જયારે હું કઈ બોલવા સાચું જાણશો ત્યારે કા તો મારો અવાજ ભેજવા લાગે અથવા મને સાચા શબ્દો જ નથી મળતા મને બહુ જ ડર લાગે છે
સાચું કહું તો આ કોઈ ડરવાની વાત નથી તું જે અનુભવે છે એને સ્ટેજ ફિયર અથવા લેક ઓફ કોન્ફિડેન્સ કહેવાય છે તારું ટેકનિકલ નોલેજ બહુ મસ્ત છે પણ તુ તારા વિચારોને સાચી રીતે રજૂ કરતી નથી કોર્પોરેટ લાઈફમાં માત્ર કામ આવડવું પૂરતું નથી. કામ સમજાવતા પણ આવડવું જોઈએ.
હમ હમ હા યાર, ગયા અઠવાડિયે ઇન્ટરવ્યુમાં પણ મારી સાથે આવું જ થયું હતું, માંણીબા પાંચ પ્રશ્ન ના જવાબ આવડતા હતા પરંતુ ઈગ્લિશમાં બોલતી વકથે હું અટકી ગઈ અને બો લોક તેઓ એ મને રિજેક્ટ કરી દીધી. તું મારી કોમ્યુનિકેશન એટલે ફક્ત ફાટે ફાટે ફાટ ઇંગ્લિશ બોલવું
બિલકુલ નહી. આજ સૌથી મોટી ઘેરસમજ છે. કોમ્યુનિકેશન સ્કીિલ એટલે માત્ર અંગ્રેજી ભાષા નહી પણ તું તારું વાત સામેવાળી વ્યક્તિના મગજમાં કેટલી સરળતાથી ઉતારી શક કે છે ને તે છે જો તારું ઈંગ્લિશ થોડું નબળું હોય તો પણ જો તું શાંતિથી અને સ્પષ્ટ શબ્દમાં બોલીશ તો સામેવાડાને તારી વ્યા વાત સમજાશે
હા, તો હું આ સ્કીલ કેવી રીતે શીખાડું બ શકું છું મારી ત્યાથી શરૂઆત કરવી જોઈએ
જો કોમ્યુનિકેશન સ્કીલના ત્રણ મુખ્ય નિયમ છે. જે મેં મારી લાઈફમાં અપનાવ્યા છે. પહેલા સારા સ્ત્રોત બનો એટલે કે સામેવાળો વ્યક્તિ શું કેહેવા માંગે છે. તે પૂરે પૂરું સાંભળું આપ પણ સામાન્ય રીતે જવાબ આપવા માટે સાંભળીએે છીએ. સમજવા માટે નહીં અને જે બીજું છે એ છે બોડી લેંગ્વેજ. એટલેકે જયારે તું વાત કરે ને ત્યારે આંખોમાં આંખ મિલાવીને રાખ અને ચહેરા પર હળવી સ્માઈલ રાખ. આનાથી તારો કોન્ફિડન્સ દેખાશે અને તીજો જે છે. એ સ્પષ્ટતા છે એમાં શું કરવું કે વાતોને ગોળ ગોળ ફેરવવાના બદલે મુદ્દાની વાત કરો.
હા, આ તો બહુ પ્રેક્ટિકલ રીત છે. પણ મારું જે ઇંગ્લિશ બોલતી વખતે ટેન્શન આવી જાય છે એનું શું કરવું?
એના માટે એક સિમ્પલ ટ્રીક જે રોજ સવારે અરીસા સામે ઊભા રહી ને માત્ર પાંચ મિનિટ તારા મનગમતા વિષય પર ઇંગ્લિશમાં બોલ અથવા ઇંગ્લિશ ન્યુઝ સાંભળ અને પ્રોડક્ટેડ અહ પ્રોડકકાસ્ટ સાંભળવાની આદત પાડ તું જેટલું સાંભળીશ એટલા જ નવા શબ્દો તારા મગજમાં આપોઆપ ગોઠવાય જશે
હા, સાચે. તમે મારું મોટું કોનફ્યુઝન દૂર કરી દીધું છે. મને થતું હોય તું કે હું ક્યારેય સ્ટેજ પર કે મોટી મીટિંગમાં બોલવું નહીં શકું. પણ હવે મને લાગે છે કે પ્રેક્ટિસ કરવાથી આ શક્ય બની શકે છે.
ચોક્કસ શક્ય છ. તું જોજે જે દિવસ તારી કોમ્યુનિકેશન સ્કીલ પાવરફુલ થઈ ગઈ ને તે દિવસે તારું પ્રોમિસ કોઈ નહીં રોકી શકે. અ તે અ. તું કર કોમ્યુનિકેશન પાવરફુલ થઈ ગઈ ને. તે દિવસે તારુ પ્રમોશન કોઈ નહી રોકી શકે. કારણ કે એક લીડર બનવા માટે ટીમ સાથે વાતચીત કરતા આવડવું એ સૌથી પહેલી જરૂરિયાત ગણાય છે.
એકદમ પાકુ વાંચ. પ્રેક્ટિસ ચાલુ કરું દઉ છું. થેન્ક યુ સો મચ. જયારે. પણ આ વિશે તે હંમેશાની જેમ આજે પણ મને સાચો રસ તો બતાવ્યો છે.
અરે એમાં શું વળી થેન્ક યુ કેવું. ચાલ હવે આગામી અઠવાડિયે તારું જે પ્રેઝન્ટેશન છે ને એની પ્રેક્ટિસ આપણે બંને અત્યારે જ સાથે બેસીને કરશું પણ હમણાં ટાઈમ વધુ થઈ ગયો છે તો, આપણે કાલે એ વિષય પર વાત કરીએ ત્યાં સુધી ચાલો બાય-બાય ગુડ નાઈટ.
હા ચાલસે હું કરી દઈશ.
હમ્મ.